જય શ્રી કૃષ્ણ કેમ છો તમે
શું કરો છો?
હા બસ કઈ નહી આ મારું ડેલીનું બસ કામકાજ છે તે જ કરું છું
હા હા એમ બતાવો ને તમે સવારે ક કેટલા વાગે ઉઠો છો અને શું છે તમારો રૂટીન
જુઓ હું છે ને સવારે પાંચ વાગે ઉઠવાનો તો પ્રયત્ન કરું જ છું. કેમ કે વહેલી સવારે ઉઠ ઉઠવાથી દિવસ પણ સારું જાય છે અને થોડુંક મને શું કહેવાય મારા માટે પણ ટાઈમ મળી જાય છે
હમ હમ હા એ તો છે જ
હા અને ઉઠ્યા પછી હું છે ને સૌથી પહેલાં તો પાણી પીવું છું કેમ કે સવારે સૌથી પહેલાં તમે એકદમ ભૂખ્યા પેટે થોડુંક ગુનગુનું ગરમ પાણી પીવો તો એ તમારા ડાયજેશન સિસ્ટમ માટે તે પેટના માટે ખુબ જ સારું છે. એના પછી હું યોગ યોગા કરું છું.
હા હા
હા તમારું શું છે ડેલી રૂટીન
અ મારે બી હું સવારે ઉઠીને ગુનગુનું પાણી પીવું છું પણ હું છ વાગે સુધી ઉઠું છું પાંચ વાગે તો નહી ઉઠી શકતી હું થોડી મોડી ઉઠું છું છ વાગે ઉઠું છું અને પછ પછી ગુનગુનો પાણી પીવું શું પછી મારે શું બાળકો ન સ્કૂલ નો ટાઈમ પેલા એટલે હું ટિફિન નુ તૈયારી વૈયારી કરી અને બાળકો સ્કૂલ જાય એના પછી હું યોગા કા તો નાની અમથી કોઈક દસ પંદર મિનિટની વોક એવું બધું કઈ કરી લઉં છું અને પછી પાછું આપડું ઘરનું કામ આવીને પાછું કામ કરું છું
નહીં નહીં બહુ સરસ તમ મારો રૂટીન છે બસ હું પણ સેમ મારું પણ આવું જ છે કે સવારે ઉઠીને આપણું બસ ગરમ પાણી પીને જે પણ આપણી દિનચર્યા આપણું જે ડેલીનું રૂટીન કામ છે ફ્રેશ થવાનું આ બધું પતાવીને બસ હું પણ અને સવારનો હું છે ને બ્રેકફાસ્ટ એ હેલ્ધી લેવાનો પ્રયત્ન કરું છું કેમકે સવારનો બ્રેકફાસ્ટ હેલ્ધી કરવાથી આપણને આખો દિવસ એનર્જી મળી રહે છે.
હા, સાચી વાત એ તો સાચી વાત કીધી જેમ કે, ફગડેલા મૂગ હોય કે ચણા હોય, કા તો અમ એવો બ્રેકફાસ્ટ લેવો જોઈએ. એવો હેલ્થી બ્રેકફાસ્ટ લેવો જોઈએ. એ આપણા હેલ્થ માટે દલિયો હોય જવનો હા જવ જવનો દળિયો હોય કે, બાજરાની ઘાટ બનાવેલી હોય એવું બધું લઈએ. આપણે તો આપણા પેટને ઠંડક કરે, અને આપણે આપણને મતલબ એનર્જી આપે
અ બિલકુલ એ તો બહુ જ મતલબ સારો અને પૌષ્ટિક નાસ્તો છે. અને ને જો આપણે સવારે વેલા ઉઠીએ ને આપણું બધું રૂટીનમાં જો આપણું કામ કરીએ, ને તો આપણા લાઈફમાં પણ એક ડિસિપ્લિન જળવાઈ રહી છે. તેનાથી શું થાય આપણા બધા કામો સમયસર પૂરા થાય છે. એટલે આ કોઈ પણ કામ કરવાનો આપણને આળસ નથી આવતો, અને થાક પણ નથી લાગતો કે શું સમય સરજી કામ જે ટાઈમે કરવા હોય, એ ટાઈમે પૂરા કરી જ લેવા જોઈએ.
એનાથી શું આપણે હા ટાઈમ પર આપણે આપણે પોતે જો ટાઈમ પર કામ કરીએ, તો આપણે આપણે ડિસિપ્લનમાં હોઈએ, તો આપણને જોઈને આપણું પરિવાર પરિવારના બધા મેમ્બર જેમ કે બાળકો મોટા વ બધા એ બી ડિસિપ્લનમાં રહે, અને આપણે જો ડિસિપ્લનમાં રહીએ, તો જ આપણે આપણા ઘરને આગળ અને પ્રગતિશીલ બનાવી શકીએ.
બિલકુલ ખરી વાત છે અને આપણે છે, ને આપણો જો ડેલી રૂટીન આપણે સારો રાખીશું ને એકદમ ડિસિપ્લિનમાં રાખીશું ને, તો એનાથી આપણું જીવન પણ એકદમ સુવ્યવસ્થિત રહે છે. રહે છે. મતલબ કે બધું બરાબર મેનેજ થઈ જાય છે. આપણી હેલ્થ પણ સારી રહે છે. અને સમયનો યોગ્ય ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એના લીધે આપણને સ્ટ્રેસ થાક પણ મતલબ જે ચિંતા થતી હોય તે પણ ઓછી
હા, એ વાત તો સાચી પછી કીધી તમે
એટલે તો દરેકે પોતાનો જે ડેલી રૂટીન છે, ને એ બનાવવો જ જોઈએ, અને એને નિયમિત ફોલો કરી લેવો જોઈએ એવું નહીં, કે તમે એક બે દિવસ મતલબ ડેલી રૂટીન સેટ કરો કે, વહેલાં ઉઠ્યા સમયસર તમારું જે પણ કામ કર્યું એવું એક બે દિવસ કરો એવું નહીં, એને તમે કાયમ રૂટિનમાં લાવો કાયમ તમે એ જ ફોલો કરો
હા, તો જ એ ફાયદાકારક બને નહી તો પછી એક બે દિવસ કરવાથી એમાં કઈ બદલાવ આવતો નથી. જયારે આપણે એને લાંબા સમય સુધી આપણે એને અપનાવીએ તો જ એ આપણને ફાયદોકારક થાય છે.
હા, બિલકુલ સાચી વાત છે. તમારી બીજું તમે શું કરો છો તમે જણાવશો મને હલો,
બપોરજ અવાજ આવે છે. બોલો તમે હલો,
હા, હા, હા, હા, હા, નહી, નહી, હા, હું, સવારે મતલબ એકદમ ઊંઘી નથી જતી, બટ એ જ છે, કે સવારે પછી મારું જે પણ લંચનો ટાઈમ છે. લંચ વંચ કરીને હું બપોરે બસ ઓનલી થર્ટી મિનિટ્સ ખાલી અડધો કલાક ન એક નેપ લઈ લઉં છું. એકદમ ગાઢ નિંદ્રામાં પણ નથી જતી, અડધો કલાકનો ખાલી નેપ લઈ લઉં છું. એનાથી શું મારા શરીરને પણ
અને પાછો ફરીથી ઊર્જા મળીએ અને ફરીથી આપણેે કામ કરી શકીએ, સાચી વાત
ને થોડુંક કઈને ચાર્જ જ લગાવી દઈએ થોડું ચાર્જ કરીને ફરીથી આપણા જે સાંજનું આપણું રૂટિન હોય, એમાં આપણે લાગી જઈએ છીએ. એ જ બસ આ નાસ્તો કરવાનો સાંજનો પછી રાતના ડિનરની તૈયારી કરવાની થોડુંક ફેમિલી ટાઈમ્સ સ્પેન્ડ કરીને એજ બધું રૂટીન ચાલુ થઇ જાય છે.
હમ્મ, હમ્મ, હું સાંજના ટાઈમે એક વોક બી કરી આવ છું. અને સાથે શાકભાજી લાવવાનું એવું બધું કામ બી કરી લઉં છું. તો બેવું કામ થઈ જાય છે. અને બાળકો પેલા તો એમને ભણાવું છું અને પછી હું. શાકભાજી લેવા જાઉં અને એક વોક કરીને આવું છું એવું કામ કરું છું હું શમના.
હા હા આ બહુ સારું છે એક સાથે. વું કામ થઈ જાય સા. બાજી પણ લવાઈ જાય અને તમારું વોક પણ થઇ જાય. હું પણ એવું જ કરું છું અને એક વોક. તો આપણે કર ડેલી આખા દિવસમાં તમે અડધો કલાકનો વોક તો તમારે કરવો જ. જોઈએ છ છેએ.
હા વોકિંગ બી આપણા હેલ્થ માટે બહુ જ સરસ. છે આપણને. આખા દિવસ ના આખા. હવે માણસો શું બેસવાનું અને સ્ક્રીન. ટાઈમ વધારે હોય તો એવું. કઈ કુરસી પર વધારે પડતું બેસવાનું કામ વધારે. પડી ગયું છે તો હવે લોકો વોક વોક કરવાનું તો બધું ભૂલી જ ગયા છે તો પણ પાછી તો થોડી ઘણી બી અડધો કલાક ની સવારે અને અડધો કલાક સાંજની વોક હોયને તો આપડું શરીર શું તંદુરસ્ત રહે.
બિલકુલ સારું અને તમને ખબર છે આજકાલ જે આપણે ડેલી રૂટીન છે આપણું જે એ. એ તો ફોલો કરવા માંગે છીએ પણ એ એમાં સૌથી મોટી બાધારૂપ શું બને છે મોબાઈલ ફોન મોબાઈલ ફોન છે ને આપણા ડેલી રૂટીનનેણે. એકદમ પેલું. કહેવાય આપને ડેલી રૂટીન ફોલો કરવામાં બાધારૂપ થઈ જાય છે જેમ કે હવે સવારે હું જાણે કે કોઈકવાર ઉઠી અને ગલતીથી બી મેં જો ફોન હાથમાં લઈ લીધો તો મારો કલાક ક્યાં જશે ને મને ખબર જ. નહી પડ સ્ક્રોલ કરતા કરતા કે કંઈ પણ આવી રીતે કોઈ રીલ્સ જોતા જોતા તો. હા આખું મારું. ડેલી રૂટીન મારું ટાઈમ મેનેજમેન્ટ બધું ખોરવાઈ જશે.
મોબાઈલ આપણને ડિસ્ટર્બ કરે છે આપ આપડી જે એક્ટિવિટી હોય છે એ એક્ટિવિટીથી આપણને ડિસ્ટ્રેક્ટ કરવાનું સાધન છે.
બિલકુલ સાચી વાત છે અને આપણે છે ને થોડોક જે સ્ક્રીન ટાાઈમ છે ને આપણે જેમકે ટીવી જોઈ લીધું એ થોડો આપણે ઘટાડવાનો ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ એની જગ્યાએ હું છે ને કોઈક પુસ્તકો વાંચવાનું એવું વધારે પ્રેફર કરું છું.
હા હા.
તો એનાથી શું આપણને સારી સારી એવી આદતો પણ મળે છે. અને આપણી આંખો પણ. ખરાબ નથી થતી.
હા હા એ વાત. તો તમે સાચી કીધી.
બિલકુલ બિલકુલ અને પેલું ફોન જો જોવો જ હોય ને તો દિવસનો જે બપોરનો ટાઈમ આપણી પાસે થોડો જે આપણો મી ટાઈમ હોય કે આપણો ફ્રી ટાઈમ હોય તેમાં તમે અડધો કલાક એવી રીતે તમે તમારો ફોનમાં. તમારી મરજીનું તમે કંઈ પણ જોઈ શકો છો કે સોશિયલ મીડિયા પર કે કંઈ પણ તમે કોઈ પણણ કરી શકો છો.
બિલકુલ અને હા અને તમારો રાત. તનું. મીન્સ કે રાતનાનો રૂટ. ું છે મને જણાવશો તમે.
રાત્રે અમે વધારે પડતું કોશિશ કરીએ છે કે દસ દસ વાગ્યા ના ટાઈમ પહેલા જમીને અને આમ સુવાનું તૈયારી કરીએ છે પણ કોક દિવસે આ ચેન્જ બી થઈ જાય છે આગળ પાછ. થઈ જાય છે બાકી. વહેલું જમવાનું બાળકોને તો જમાય જમવાનું આપી જ દઈ છે જલ્દી એમને ટેવ પાડીયે છે કે આઠ વાગે સુધીને જમી લેવાનું આઠ વાગે પહેલા અને અ દસ વાગે સુધી સુઈ જવાનું તો એ લોકો સવારે સ્કૂલમાં તે ટાઈમ
નહી નહી બરાબર સાચી વાત છે હું પણ બસ બસ મારું રાતનાનું એવું જ કંઈક બધાનું સેમ જ હોય છે મોસ્ટલી રૂટટીન તો કે બસ આપણે ડિનર કર્યું હું પણ મારું ડિનર સાતથી આઠની વચ્ચે હું ફ્રી થઈ જ જાઉં છું ડિનર કરીને અને દસ વાગ્યા સુધી અમે પણ સઈએ જઈએ છીએ અને સુવાના એક કલાક પહેલાં જ હું ફોન દૂર મૂકી દઉં છું હું ફોન હાથમાં લેતી જ નથી શું આપણે વહેલાં સુઈ જશું તો જ સવારે વહેલાં ઉઠાશે ને આપણાથી
હ સાચું
હા અને જે ડેલી રૂટન છે તે જીવનને કેટલું આપણું સરળ બનાવી દે છે એના લીધે આપણી સફળતામાં મદદરૂપ કરે છે મતલબ જે આપણું ડેલી રૂટિન હોય આપણે કામ સમયસર કરીએ આપણે એકદમ ડિસિપ પ્લેનમાં રહીએ તો એના લીધે આપણને સફળતા તો મળે જ છે ને
હા એ તો વાત સાચી
હા એટલે બધાએ પોતપોતાનું ડેલી રૂટીન બરાબર ફોલો કરવું જ જોઈએ બરાબર ને ચાલો તો હા
ચાલો પછી મળીએ હા ઓકે બાય